કેમ છો મજામાં.
હા મજામાં તમે કેવા છો.
હું પણ મજામાં જ છું તમને મારી અવાજ પ્રોપર આવે છે.
હા આજે આપણે મોબાઈલ ફોન ના ઉપયોગ અને દુરસ્ત. દુરુપયોગ વિષય પર વાત કરવાનું છે.
હા હ. હા તમે એમ જાણો છો કે મોબાઈલ ફોનને ઘણા બધા ફાયદાઓ હોય છે ઉપયોગ હોય છે. જેમ કે તમે. કોઈ કોઈની પા સાથે કોઈ પણ ખ જે વ્યક્તિ બેઠો હોય છે એની સાથે તમે સંપર્ક કરી શકો છો. તમે મોબાઈલ ના મોબાઈલ ફોન ના માધ્યમથી તમે મનોરંજન મેળ્યું. શકો છો તમે ભણી પણ શકો છો મોબાઈલ ફોન ના માધ્યમ થી. વગેરે. તમારા હિસાબથી કયા કયા ફાયદાઓ હોય હોઈ શકે મોબાઈલ ફોન ના.
આપણ મોબાઈલ ફોનથી મેસેજ દ્વારા વાત કરી શકીએ છીએ સહજ. કોણા બી જોઈએ એથી. મેસેજ પણ કરવું શકી આપણ બીજાને કોણે જે આપણાથી. એકદમ દૂર રહે છેને.
હા.
આજકાલ બધાના પાસે મોબાઈલ છે. અ મોબાઈલ આપણ જીવનનો મહત્વપૂર્ણ વિષય અને ભાગ બની ગયો છે.
એ તો છે.
મોબાઈલથી આપણે આસાનીથી કોઈ પણ સાથે સંપર્ક કરી શકાય.
હમ્મ.
વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ખૂબ ઉપયોગી બને છે. એમાં તમારું શું મત લાગે?
હા આ તમે જે કીધું આ મોબાઈલ ફોન કારણ કે તમે જોઈ શકો છો આજકાલ ઓનલાઈન કે ડિજિટલ યુગમાં તમને ઘણી બધી જે શિક્ષણ સામગ્રી છે તે તમને ઓનલાઈન મળી રહે છે ઓનલાઈન, ઓનલાઈન એપો છે, અથવા ગૂગલ ગૂંગલ ચેટ જી પી ટી અથવા જીમાય ના માધ્મથી તમને સરળતાથી આ બધી માહિતી છે જે ભણવા લાયક છે તે તને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, એટલા માટે જે સ્ટુડન્ટ છે, જે ઘર બેઠા ભણવા માંગે છે તે લોકો સરળતાથી અહ ભણી શકે છે. એ લોકોને બધી જ ભણતર એટલા માટે સારું કેવાય ઓનલાઈન. જો તમે ઓનલાઈન ક્લાસો પણ હ હમણાં જ ચાલી રહી છે. જેના માધ્યમથી પણ એ લોકો શિક્ષણ મેળવી શકે છે.
હા. આજે આજકાલે ઓનલાઈન ક્લાસ અને સ્ટડી મટીરિયલ માટે ખૂબ મદદ મળે છે મોબાઈલથી.
હમ્મ. ને તમે આમ જોઈ
હા. આ ખાસ કરીને બાળકો ગેમ્સમાં વધારે સમય બગાડે છે. આ મોબાઈલ નો દુરુપયોગ થયો.
હમ્મ, જે નાના બાળકો હોય છે કે એ લોકો આમ મ મોબાઈલ ફોનમાં આખો દિવસ ગેમ રમ્યા કરે છે, એ રી રીલો જોયા કરે છે, અથવા યુટ્યુબમાં વિડીયો જોયા કરે, જેના કારણે તે લોકોની સમય શક્તિ તો બગાડ થાય છે, ને તે લોકોની નાની મગજ હોય તો તે લોકોને ભણવા ગણવાનું આ બધું કરે તો એ લોકોને આમ થોડુંક એ પણ થાય છે.
હા. એથી એનો અભ્યાસ પર પણ અસર પડે છે.
હમ્મ, જેથી તે લોકોનો વિકાસ થતો નથી.
હા, અને આંખો પર પન ખરાબ અસર પડે છે, જેમ કા જેમ કે આપના આંખોના નીચે કાળા ઘેરા પડી જાય, અને આપની નજર કમજોર થાય એ
પહીં ચશ્મા લગાવવું પડે છે.
વધારે મોબાઈલ જોવાથી માથું દુખે છે, અને નિંદ્રા પણ ખરાબ થાય છે.
હમ્મ.
ધણા લોકો રાત્રે સુધી મોબાઈલ વાપરે છે, સોશિયલ મીડિયા અને એના પર ખુબ બિઝી રહે છે, રાત-રાત ભર અહ બે-બે તન-તન વાગી જાય એના અહ ઊંઘ ઊંઘતા પણ નથી, એનાથી આપના સ્વાસ્થ પર પણ અ અસર થાય છે.
હા, બરાબર. હા તો તમે એમ આના દુરુપયોગ જણાવો છો એમ ને. આ તો ફોન ના તો ઘણો બધો દૂર પયોગ હોય છે, જેમ કે આપણે ઘણી વાર જોઈએ, તો આપ સતત બાળકો અથવા આપે જો આજે આપડે જોઈયા કરે ફોન ને તો આપણું મમ ઘણીવાર આપણું માથું છ, આપણા પડી જાય છે, વગેરે જવી સમસ્યાઓ રહેતી હોય છે. પરંતુ આજે ફોન ના માધ્યમ થી આપણ ઘણી બધી દુરપયોગો છે, ને એમ ઘણી બધી જે માહિતી છે તે ખૂબ જ
રીલ્સમાં કે વગેરેમાં તમને ખોટી માહિતી પણ મળી શકે છે. વગેરે. અને આ તમારા પપ જેટલા ફાયદા છે ને એના કરતા આના જેટલા નુકસાન છે, એના કરતા ફાયદા ઘણા બધા છે. મોબાઈલ ની અંદરને ગૂગલ મેપ જોવા મળે છે તમે. એના માટે તમે આમાં કોઈ પણ ખૂણો ક્યાં આવેલો છે. ત્યાં કેવું વાતાવરણ છે તમે તે સરળતાથી જોઈ શકો છો તમે ગૂગલ જીવી નાય. અથવા બીજો કોઈ યુસી તમે દુનિયા ભની. કોઈ પણ માહિતી મેળવી શકો છો અને તમે યુપી તમે જે. યુપીઆઈ એપ્સ નો આપડે ઉપયોગ કરીએ છીએ એના મદદથી આપણે બેંકિંગ સુવિધાઓ પણ હમ એ થાય છે કારણ કે આપડણે જોઈએ તો આપણે રોજ આપડ આજકાલ ને જ્યાં યુપીઆઈની સુવિધા આવી છે યુપીઆઈ આપડણે ગૂગલ પે ફોન પે દ્વારા પેમેન્ટ કરી શકીએ છીએ એના કારણે આપણ હવે પૈસા સચ બેંકોમાં જઈને લાંબી લાંબી લાઈનોમાં જઈને પૈસા ઉપાડવા અથવા જમા કરવાની જરૂર પડતી નથી આ બધી જે બ આ બધી જે જે છે તે આપણ મોબાઈલ ના માધ્યમથી આપણે સરળતાથી એકબીજાને પૈસા મોકલી શકીએ છીએ અથવા કોઈ કોઈ પણ દુકાનદાર ને પેમેન્ટ કરી શકે છે જ્યા રી શક્તિ નો બચાવ થાય છે.
મજે જ એથી સમયનો વ્યર્થ ઉપયોગ થાય છે અને પણ એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ ખૂબ ફાયદેકાર અ સાબિત થાય છે.
હા.
હા પણ આપણે ઓનલા ઓનલાઈન પેમેન્ટ વગેરા અ ગુગલ મેપ્સ ન્યૂઝ બધું મોબાઈલ મે જ મળે છે. એનાથી આપણ ટાઈમનો ખૂબ સમય બચે છે.
હા એતો જ છે.
આપણે નવી સ્કીિલ પણ મોબાઈલથી જ શી શીખી શકીએ આજના જમાનામાં
હમ
યુટ્યુબ પરથી ઘણી માહિતી મળે પણ એનો યોગ્ય રૂપ યોગ્ય રીતે ઉપયોગ કરવા જોઈએ એથી આપણા જ માટે સારું હોય
હમ. આપણ મોબાઈલ ફોન ના માધ્યમથી રોજગારી પણ મળી રહે છે અમુક ઘણી વખત તો તમે જોયા હોય તો અ તમે રીલો આપડે ઇન્સ્ટાગ્રામમાં અથવા ફેસબુક પર જાહેરાતો આવે છે નોકરીની તેથી આપડે જાાય તો આપડે યોગ્ય લાયક જ હોય તો આપડે તેમાં રિઝૂમ બનાવીને આપ રોજગાર પણ મે મળી શકે છે અથવા તો આપણે ઇન્સ્ટાગ્રામ
આપણેે જો આપણેને કઈ કળા હોય ત્યાં આપણે પ્રગટ કરીને તો બનીને આપનાવીને પછીડીએ તો પણ આપણ ઘણી જો આપણે યુનિક આઈડિયા હોય તો આપને ઘણી વાર આવક મળી શકે છે.
હા બરોબર
પણ આપણ આવક મળી શકે છે.
હા પણ મને એવું લાગે કે જયારથી મોબાઈલ આવ્યો હોય ત્યારથી લોકો એકબીજા સાથે ઓછું મળે છે પરિવાર સાથે સમય અ પસાર કરવો ઓછો થઈ ગયો છે. એ એક ચિંતાનુંજનક વાત છે.
હાછા હા સાચી વાત કારણ કે આપ કારણ કે તમે જોયું હોય તો પેલા જે આવા ફોન મોબાઈલ ફોન હતા નહી ત્યારે લોકો જયારે લોકો આખો દિવસ કામ કરીને ઘરે આવે તો બધા ઘરે ઘરે સાથે બેસીને વાતચીત કરે જમે વગેરે જે એકબીજા અનુભવ કર એવું એવું હાલના જમામાં થતું નથી કારણ કે લોકો અમે બાળકો છે બાળકો થી માનીને ઘરડાઓ સુધી કોઈ ટીવી જોશે કોઈ આંખો ના મોબાઈલ માં ચેટિંગ કરશે આ બાજુ કોઈ ર ગેમ રમશે વગેરે જેવું બધા અલગ અલગ પોતાનું તે આપણા જે પારિવારિક સંબંધ છે તે જળવાતા નથી. એ આપણા કુટુંબ પર ઘણું અસર પડે છે.
હા આજે અ બાલકો પણ છોટા ના નાના નાના બાળકો પણ તેના હાથમાં મોબાઈલ જોવાય છે આપણે એની મોબાઈલને લિમિટ રાખવી ખૂબ જરૂરી છે. માતા પિતા એ પણ નજર રાખવી જોઈએ અભ્યાસ ના સમય પર મોબાઈલ દૂર જ રાખવો જોઈએ.
હમ એ તો છે કારણ કે તમે હમણાં જોયું ના નાના બાળકો પણ આખો દિવસ ફોનમાં એમ જોયા કર્યો છે જેના કારણે એ લોકો ના માનસિક સ્વાસ્થ પર પણ અસર પડતો હોય છે અને અને તેમની શિક્ષણ લેવાની ઉંમર લોકો આવું કરે તે લોકોને નબળું શિક્ષણ એ લોકો શીખતા નથી. અવળા માર્ગે ચડી જાય છે અમુક વાત તો આપડો ફોન ખચી લઈએ ઈલોકો રડતા હોય છે.
હા આ પણ સાચી વાત છે.
હમ હ
મોબાઈલનો યોગ્ય ઉપયોગ જીવનને આસાન બનાવે છે. એમ જ મોબાઈલનો દુરુપયોગ આપણ જીવનને સંકટમાં સંકટાઓમાં પણ રાખે છે.
હમ હમ
એથી એટલે સમજદારીથી જ મોબાઈલ વાપરવું જોઈએ
અંતમાં એ જ કહી શકાય કે મોબાઈલ એક સાધન છે. એનો કોઈ ઉકેલ દુરુપયોગ આપણા હાથમાં છે આયોગ્ય ઉપયોગ કરશું તો જીવન સુધારશે અને ગલત ઉપયોગ કરશું તો નુકસાન થશે. એટલે આજથી આપણે મોબાઈલ નો યોગ્ય ઉપયોગ કરવાનો સંકલ્પ કરીએ.
ફોટો એવી આશા રાખું છું કે આપ જે મોબાઈલ ફોન આપડ ઉપયોગ કરીએ છીએ તો આપણે વ્યક્તિગત રીતે કરીએ છીએ જેમ કે એ આપડા પણ નિભ કરે છે કે આપ ફોનને મોબાઈલ ફોનને કેવી રીતે ઉપયોગ કર સારી રીતે ઉપયોગ કરી દુરપયોગ કરીએ તમામ તમારી પાસેથી જે મને બાબતો શીખવા મળી છે મોબાઈલ ફોન વિશે તે હું મારા મિત્રો અથવા સગાસંબંધો સુધી પહોચાવાની પ્રયત્ન કરીશ અને વધુમાં વધુ લોકોને વાત કરીશ તમારો ખુબ ખુબ આભાર વાત કરવા માટે
તમારા સાથે વાત કરવીને બહુ સારું લાગ્યું મને
હા હા તમારો ખુબ ખૂબ આભાર
ચાલશે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ